હલો.
હા હેલો કેમ છો?
હા હું મજામાં છયો તમે કેમ છો?
હમ. પણ મજામાં છો બાકી ઘરમાં બ ત મજામાં છે.
હા ઘરમાં પણ બધા સારા છે જોઓને આજકાલ કેટલી ગરમી વધી ગઈ છે ને
હા એ તો બરાબર કીધું તમે આજકાલ ગરમી અચાનકથી વધી ગઈ છે.
તો એટલે આપણે સતત પાણી તો પીતા જ રહેવું જ પડે છે.
હા એ તો છે જ પાણી તો હવે તો વધારે આ ગરમીમાં તો વધારે કરીને પાણી પીવા જ જોઈએ
હા કે એમ પણ પાણી પીવાના જો આપણને કેટલા બધા લાભો થાય છે પાણી આપણા બોડીને ડડીહાઈડ્રેટ રાખે છે.
હા એ તો બરાબર બરાબર કીધું તમે પાણી આપણના બોડીને હાઈડ્રેટ રાખે છે અને કંઈક બીમારી પણ નહી થતી મળે એમ હું તો ડેલી એક ગ્લાસ ગરમ પાણી સુબભ ઉઠીને પીવું છું.
હા. હા હા હા નહીં સારું જ હા હા બોલો હા આવે છે બોલો
હા એજ કતી હતી હા તો હું ડેલી એક ગ્લાસ પાણી સુભા ઉઠીને ગરમ પાણી પીવું છું તમે પીઓ છો
હા હું પણ પીવું છું ડેલી ઉઠીને હું સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું નિબુ અને મધ નાખીને પીવું જ છું
હા એ તો સરસ છે પીવા જ જોઈએ એનાથી બીમારી પણ ન થાય અને ડેલી ગરમ પાણીથી કોન્સ્ટિપેશન જેવી પ્રોબ્લેમ પણ ન થાય
હા એ સાચી વાત છે અને અનેરે પાણી પીવાથી આપણી સ્કીિન પણ કેટલી ગ્લો કરે છે દિવસનું ઓછામાં ઓછું પાંચ લીટર તો પાણી આપણે પીવું જ જોઈએ
હા એ તો બરાબર કીધું તમે દિવસમાં પાંચ લીટર જેટલું પાણી તો પીવા જ જોઈએ પણ આટલું પાણી મારાથી તો પીવાતું નથી
હા તો તમે છે ને આમ અલગ-અલગ આમ સાદું પાણી નહીં પી શકો ને તો તમારે શું કરવાનું એક ડિટોક્સ વોટર ટાઈપ પણ તમે કહી શકો જેમ કે ફુદીનાનું પાણી રાત્રે તમે ફુદીનાનું પાણી એવું પલાળીને અ પછી તમે એમાં કાકડી એવું. ચીયા સીડસ એવી રીતે નાખીને એક ડિટોક્સ વોટર જ થઈ ગયું એમ. તો એ બધું બી પાણી શું તમે પી શકો તો થોડો ટેસ્ટ અલગ લાગે ને તો તમને કંટાળો પણ ના આવે.
હા એ તો બરાબર આઈડિયા તો સરસ છે હું ટ્રાય જરૂર કરીશ.
હા પછી કોઈ દિવસ લીંબુ પાણી પી લેવાનું પછી જરૂરી પાણી હા લીંબુ પાણી છે પછી આવી રીતે અલગ અલગ થોડા ટ્રાય કરતાં રહેવાનું.
હા પછી ફૂદીના પાણી પણ સારું લાગે. ધી ના વાળું પાણી-પાણી
ખૂબ ઠંડક પણ આપે છે.
હા ગરમીમાં તો આવું બધું પાણી પીઓ ને તો બહું સારું રે શરીર માટે પછી આ ફૂદીના નું પાણી નિબુનું પાણી પછી જમે જેમ કીધું તમે ચીયા સીડસ તો પછી એ પણ બહુ સારું છે. શરીર માટે છિયા સીટ વોટર તો પીવું જોઈએ.
હા પછી કોઈ વાર તમે અલગ કરવા માગો તો જીરા જીરાને પલાળીને એનું પાણી ઉકાળીને સવારે તમે એ પણ પી શકો.
હા એ તો હા એ પણ શરીર ને બહુ ફાયદો કરે છે હો.
હા એમ પણ જો ને આપડું શરીર તો પંચોતેર ટકા પાણીથી જ બનેલું છે. એટલે પાણી પીવાનું તો ખૂબ જ મહત્ત્વ છે.
હા એ તો બરાબર છે પાણી ન તો બહુ મહત્વ છે આપણા શરીર માટે પાણી પીવાથી શરીરમાં બીમારી પણ નહી થાય પાણી તો આપણું શરીરમાં પાણી તો બહુ જરૂરી છે. પાણી તો હર થોડાક ટાઈમમાં પીવું જ જોઈએ એ તો નહી યાદ રહેતો અ અલાર્મ અલાર્મ લગાઈ લેવાનું
હા હા નહીં સાચી વાત છે તમને જો હું તો શું કરું મા આવે છે ને આજકાલ તો માર્કેટમાં કેટલી સારી સારી બોટલો મળે છે ને ફેન્સી બોટલો કે સી સીપર તમે કહી લો તો મેં છે ને પાંચ લીટરનું લઈ લીધું. આમ ફેન્સી વસ્તુ હોય ને તો આપણે જોઈને વા પાણી પીવાનું મન પણ થાય તો હું છે ને હું છે ને એ ભરી રાખું છું, એટલે હું જ્યાં બેસતી હોય ટીવી જો ગમે મારી જોડે જ રાખું છું, એને એટલે હું તો પાણી પિયાં જ કરું છું.
હા એ તો તમે એ જ તો મને ખબર હતી કે તમે તો ડેલી બો પાણી પીવાની તેવું છે તમારે તો મારે ન થી મારે હું બહુ કમ પાણી પીઉ છું ડેલી મને આપ હવે આદત મારી સુધારવી પડશે.
નહીં નહીં પાણી તો પીવાથી આપણી તમને ખબર ને આપણી બોડી ડિટોક્સ થઈ જાય છે અને જેટલા બી ટોક્સિસ હોય છે ને તે આપણી બોડીમાંથી બહાર નીકળી જાય છે. એટલે પાણી પીવાની તો તેવું તમે રાખો તમે શું કરો એક સાથે પાંચ લીટર નથી પીવાતું ને તો ધીરે ધીરે મ આજે થોડુંક એક લીટર પીધું ધીરે ધીરે વધારતા જાઓ, આજે પાંચ ગ્લાસ પીધું પછી એનાથી દસ ગ્લાસ કરો એટલે તમને આદત પડી જશે.
હા એવું જ કરવા પડશે હવે આજથી હું એ આજ હું પાંચ ગ્લાસ પીવાની ટ્રાય કરીશ. પછી કાલથી વધારીશ એક એક દો દો ગ્લાસ તો આમ કરીને મારી હેબિટ પણ સુધરી જશ
હા અને તમને ખબર છે પાણી પીવાથી ખબર બ્રેનને પણ કેટલા બધા ફાયદાઓ થાય છે, એ આપણા બ્રેન માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે.
બ્રેન માટે પાણી તો જરૂરી જ છે પાણી તો આપણને પીવું જ જોઈએ, ખાવાનું ઓછું ખાઈએ તો કઈ નહી પણ પાણી તો પ્રોપર ટાઈમ પર પીવું જ જોઈએ આપણને.
હા જો આપણે પાણી નહીં પીએ તો આપણી બોડી ડીહાઈડ્રેશન થઈ જાય એનાથી આપણને માથાનો દુખાવો થાય છે કોન્સેપેશન જે કબજીયાત જે કઈ છે ને એ કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જાય છે.
હા એજ ને એજ તો છે કે ભઈ પ્રા પાણી ના પીએ તો પછી આપણને ડીહાઈડ્રેશન થઈ જાય છે, પછી કોન્સ્બેશન જેવા પ્રોબ્લેમ થાય છે, એના માટે જ આપણને ટાઈમ ટુ ટાઈમ પૂરતું પાણી પીવું જ જોઈએ એટલે જ તો એ બહુ જરૂરી પાણી તો આપણા જીવનમાં તો હું તો હવેથી તમારે તમે જેમ કીધું એમ હું ટ્રાય કરવાની
હા અને પાણી પીવાથી તમને ખબર આપણાં શરીરમાં એક એનર્જી પણ આવે છે તો પાણી પીવાથી પણ તમે થકાન પણ ઓછું અનુભવશો અને તમે થોડા એક્ટિવ પણ રેહ રેહશો.
હા એ તો બરાબર જ કીધું તમે કે ભાઈ આપણે પણ રેઅ અને આપણને શરીર ને પણ બ ફાયદો છે એટલે હું તો હવેથી આ ડેલી પાણી ગ્લાસ વધારવાની કોશિશ કરવાની જ છું.
હા અને તમને ખબર પાણી તો જીવના દરેક સૃષ્ટિના દરેક જીવને પાણી વગર એમથી શક્ય જ નથી એટલા બધા પાણીનું મહત્ત્વ છે.
પાણી હા એ તો બરાબર કીધું તમે પાણી તો બધા માટે બહુ જરૂરી છે હરેક જીવ માટે પ્રાણીઓ માટે પણ બવ જરૂરી છે. પક્ષીઓ માટે માટે પણ મૂકે છે પક્ષીઓ માટે. આવું વધુ પણ કરવું જોઈએ આપણને.
મને તમે એ કહો તમે ફ્રીજનું પાણી પીઓ છો કે માટલાનું પાણી?
હું તો માટલાનું જ પાણી પીતી છું.
હા બસ એ ખૂબ જ સરસ છે તમારે ફ્રીજનું પાણી શરીરને નુકસાન પણ કરે, અને તમારા એનાથી છે ને આપણી તરસ પણ ના છીપાય જ્યારે તમે માટલાનું એટલું શીતલ શીતલ ઠંડુ ઠંડુ પાણી પીઓ, તો કેટલું સારું લાગે આપ
હા. માટલાનું કારણી તો બહુ સારું છે શરીર માટે તો હું તો જા વધારે કરીને માટલાનું જ પાણી પીવ છું ફ્રીજનું પાણી તો બહુ ઓછું ને અવોઈડ જ કરું છું કે, જ્યાં સુધી થાય ત્યાં સુધી તો હું ફ્રીજ ન પાણી નહીં પીતી.
હા, અને બીજું કદાચ તમને ખબર પણ હશે. પણ છતાં પણ હું મારી રીતે તમને કહું તમારી છે ને રાત્રે એક તાંબાના વાસણમાં પાણી ભરીને તાંબાના લોટા લોટામાં પાણી ભરીને આપણે પીએ ને સવારે નળના કોઠે, મીન્સ કે ભૂખ્યા પેટે, એ ખૂબ જ આપણે આપણા શરીર માટે સારું છે તમારે શું કરવાનું રાત્રે છે ને કોઈ પણણ તાંબાનું વાસણ હોય કે લોટો હોય નાનો. તો એ એ ભરી દેવાનો. પછી સવારે એ પાણી તમારે ભૂખ્યા પેટે જેવા તમે સવારે ઉઠો ને તો એ જ પાણી તમારે પીવાનું. તો એનાથી તમને એટલા બધા લાભો છેને
હા તો હું આ પાકું ટ્રાય કરવાની છું આનાથી લાભ
હા જોને આપ આપણે આવી રીતે એકબીજા સાથે વાતો કરતા રહીએ તો આપણને કેવું અવનવું એકબીજા સાથે આમ જાણકારી જાણવા મળે
હા એ જ. તમારી સાથે તો હું બાર કરૂ એટલે મને બ બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે તો મને બહુ મજા આવે તમારી સાથે વાત કરવામાં
હા હા નહીં નહીં બસ એવું જ નહીં આપણને જો એવું નથી કે મને પણ બધું ખબર છે, ઘણીવાર તમને પણ બધું ખબર હો એટલે એકબીજા સાથે આવી રીતે શેર કરીએ તો જ એકબીજાને બધું જાણવા મળે છે.
એજ ને આપણને શેર કરતા હોઈએ ત્યારે જ તો ખબર પડે કે કોઈ ની અલગ હેબિટ હોઈએ પછી કોઈને વધારે આપણના કરતા વધારે નોલેજ હોઈએ કોઈ ચીઝ માટે તો આપણને અલગ અલગ ચીજો જાણવા મળશે. જોય છે.
બિલકુલ એટલે હવે તમે છે ને પાણી પીવાની ટેવ પાડો જ. ધીરે ધીરે થોડું આજે બે એક ગ્લાસ વધાર્યું કાલે બે ગ્લાસ વધાર એટલે તમે દિવસનું છે ને પાંચ લીટર તો પાણી પીવો જ.
હા તો હવેથી હું ડેલી યા તો અલામ મૂકી દઈશને હર એક એક ઘંટામાં એક એક ગ્લાસ પીવાનું હું ડેલી ચાલુ કરવાની જ છું અન ન હવેથી હું પ્રોપર પાણી ન પીવાનું ચાલુ કરીશ
બિલકુલ જોજો ને તમે એટલું દિવસનું આટલું પાણી તમે પીશો ને તો તમારી સ્કીિન એટલી ગ્લો કરશે ને કે તમે મને યાદ કરશો.
હા હા પાકું પાકું એ તો યાદ કરવાની જ છું અને હવેથી જ હું પ્રોપર રીતે ચાલુ કરવાની છું પાણી પીવાનું.
હા ચાલો ને હું તમને મારા જેવું સીપ પર છે ને ગિફ્ટમાં આપી દઈશ. એટલે તમે એટલું ફેન્સી હોય ને એ વસ્ તુ તો શું આપણે થોડા દિવસ તો જોઈ જોઈને એમાંથી પાણી પીવાનું મન થયા જ કરે છે એટલે એમાંથી તમારી આદત પણ પડી જશે.
હા એ તો છે જે સ્વીપર હો સારો હોય ને તો આપણને જોઈને મજા આવે કે કેટલો ફેન્સી છે તો આનાથી આમાંથી પાણી પીવાની મજા પણ આવે.
હા કેમ કે કોઈ બી વસ્તુ નવી હોય ને તો આપણને આમ બહુ નવી હોય એટલે આપણને આમ શોખ થાય ને એમાં જ આપણે કરીએ. તો તમે એવી રીતે ધીરે ધીરે શું તમારી ટેવું પણ પડી જશે. એટલે એટલું પાણી તો પીય જ લેવાનું તમારે. હાલો.
હા હું આવાજ કર દુ કા.
કેતી હતી કે પાણી પીવાની ટેવ ઉપાડો તો તમારા શરીરને બહુ જ ફાયદા થશે. તમને જે કબજિયાત નો પ્રોબ્લેમ છે ને પણ બધું મટી જશે.
હા હા એ તો છે જ. એટલે હવે તે આપણે પાણી પીવાનું ચાલુ
હા ચાલો તો પછી આપણેે મળીએ. બાય.